હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું.
બાકી જણાવો શું ચાલી રહ્યું છે?
બસ અત્યારે તો શાંતિ છે તમે જણાવો આજે ચાલો ને કોઈક સરસ મજાના ટોપિક પર વાત કરીએ જણાવો કયા ટોપિક પર આજે ચર્ચા કરીએ
એજ કઈક કોઈ જગ્યાએ તમે ફરવા ગયા તા આ વખતે?
આ વખતે તો એમ ક્યાંય નહીં પણ હું તો કહું કે આપણે મુસાફરી એમ કરતા રહેવું જોઈએ તો ચાલો ને આજે કંઈક મુસાફરી અને ભારતના જે પર્યટન સ્થળો છે જે ફરવાલાયક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે એ બધા વિશે થોડી માહિતી મેળવીએ આપણે.
હા હા તો પણ ચાલશે કઈ નઈ એમ એજ ને આપણને કોઈક એવી જગ્યા ઐતિહાસિક જગ્યા પર જવું જોઈએ એનાથી આપણને કેટલી બધી માહિતી મળતી રહે છે તો તમને કેવી જગ્યા પસંદ છે કે ઐતિહાસિક જગ્યા પર જવું વધારે ગમે છે કે પછી આ બીચ કે આવી જગ્યા પર માઉન્ટેન કે આવી બધી જગ્યા પર?
અ એમ તો મને બધી જ જગ્યા પસંદ છે એમ જોવા જઈએ તો ક્યારેક અમુકવાર યા યાત્રાધામો એટલે કે ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરવો જોઈએ માણસે તો ક્યારેક ઐતિહાસિક જગ્યા પર તો ક્યારેક હિલ સ્ટેશન છે આવી રીતે જીવનમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસ કરતા રહેવું જોઈએ તો શું દર વખતે કંઈક ને કંઈક અલગ તમને અનુભવ થાય અલગ અલગ એક્સપિરિયન્સ મળે તમને નવા નવા લોકો સાથે મળવાનું થાય ક્યારેક ક્યારેક તો મુસાફરીમાં એવા લોકો પણ મળી જાય જેનાથી તમને અમુક વસ્તુ શીખ શીખવા મળે. અલગ અલગ કલ્ચર જોવા મળે તમને.
હ એજ ને આપણે અલગ અલગ જગ્યા પર જઈએ અલગ અલગ સ્થળો પર ફરી આવીએ મુસાફરી કરીએ તો આપણને અલગ અલગ લોકો વિશે જાણવા મળે અલગ અલગ જગ્યાઓ પર કેવા કલ્ચર ચાલે છે લોકો કેવી રીતને રહે છે કેવી બોલી હોય એમની ભાષા કેવી છે કેવી રીતના લોકોનો આવકાર કરે છે બધું આપણને ખબર પડે છે તો આપણને કોઈક નવી નવી જગ્યાએ કે આવી કોઈક આવી કોઈ નવી નવી જગ્યાએ જતા રહેવું જોઈએ
સાચી વાત છે અને ભારતમાં ધાર્મિક સ્થળો પણ જોઓ ને કેટલા બધા છે હવે પહેલા તો મુખ્ય જે ચાર ધામો છે એ થઈયા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી પછી જે બીજા દ્વારકા છે ચારે દિશાઓના ચાર ધામો પણ છે જેમ કે ઉત્તરમાં છે તે બદ્રીનાથ છે પછી દ દક્ષિણમાં જે છે તો દ્વારકા છે, તરે દક્ષિણમાં સોરી પશ્ચિમમાં છે દ્વારકા છે, દક્ષિણમાં રામેશ્વરમ છે અને પૂર્વમાં જોઈએ તો આપણે શું નામ પુરીધામ છે. છે જગન્નાથપુરી તો આ ચારેય જગ્યા ચાર દિશાના પેલા પ્રતિક છે અને ચાર યુગના પ્રતિક છે, એમ કહેવાય છે. બદ્રીનાથ છે તો ભગવાન શ્રી શ નારાયણનું ધામ છે પછી દ્વારકા જે પશ્ચિમમાં ગુજરાતમાં આવેલું છે એ કૃષ્ણ ભગવાનનું ધામ છે અને જે દક્ષિણમાં રામેશ્વરમ છે તો એમાં ભગવાન શ્રીરામની મતલબ કથા ઘણી પ્રચલિત છે. અને જે પૂર્વમાં જગન્નાથપુરી છે તો ભગવાન શ્રી જગન્નાથ સુભદ્રા માતા અને બલરામ જીનું ઘણું મોટું મંદિર છે જે આજના કળિયુગનું પ્રત્ય ઠીક છે.
એકદમ સાચી વાત કરી કે અલગ અલગ અલગ અલગ બધા ધામ પર આપણે થઈએ તો એ ભગવાન આપણને એમના વિશે એ કઈ પણ માહિતી મળે તો ઘટના પર આવીને જઈને આપને કેટલી શાંતિ મળે મનને. એ નવી નવી જગ્યા પર આપણને જતા રહેવું જોઈએ એ બધા અલગ અલગ ધાર્મિક સ્થળો પર આપણે જઈએ તો એ જગ્યા પર લોકોના કલ્ચર પણ આપણને ખબર પડે આપ જાણવા મળે એ જગ્યા પર આપણે જઈએ તો એ મિરો જઈએ. ાંતિ મળે અને ભગવાન ના સ્વરૂપ આપણે જો તો મ કેટલી ખુશી મળે તથી આપને પાછુંનીકળવાનુંનું મન થાય તો એ અલગ અલગ સ્થળો પર આપ જતા રહેેવું જોઈએ. ધાર્મિક સ્થળો પર તો આપ નાણા હતાતા નવી ન ધાર્મિક સ્થળો પર પ્રેરણા મળે છે.
સાચી વાત છે તમારી અને જીવનમાં પ્રવાસનું પણ એટલું જ મહત્ત્વ છે કારણ કે આ રોજ બરોજના દૈનિક જીવનમાં લોકો આજકાલ એટલા વ્યસ્ત થઈ ગયા છે લોકો મતલબ એમ કહેવાય ને કે એક જ જગ્યાએ બંધાઈ ગયા છે પોતાનું એમ રોજનું રૂટીન એક સરખ આખું થઈ ગયું છે કે સવારે ઉઠો પછી ઓફિસ જાઓ ઓફિસથી ઘરે આવઓ રા સાંજે જમો થોડું પરિવાર સાથે બેસો અને સુઈ જાઓ રોજ આ એક ને એક દિનચર્યામાં માણસે ના રહેવું જોઈએ ત્યારેક આ દિનચર્યામાંથી આ દૈનિક જે કાર્ય છે એમાંથી થોડો બ્રેક લઈને પરિવાર સાથે કે મિત્રો સાથે ક્યાંક મુસાફરી પર જઈએ તો ત્યાં આનંદ પણ આવે કે કોઈક વાર આપડે એવી કોઈ જગ્યાએ જે ત્યાં આજુબાજુ મોટા મોટા પહાડો જોવા મળે કુદરતી સૌંદર્ય તમને જોવા મળે કુદરતના ખોડે પણ માણસે ક્યારેક જઈને બેસ જોઈએ જેનાથી માનસિક શાંતિ પણ મળે અને જે પણ કોઈ આપણા રોજબરોજના કાર્યમાં આપણને જે પણ કોઈ ટેન્શન હોય કુદરતના ખોળે જઈને બેસવાથી થોડી દૂર પણ થાય તો આવું કરતા રહેવું જોઈએ માણસે પછી અમુક વાર નદી નદીઓ ઝરણાઓ આજુબાજુ જે હરિયાળી હોય ખેતરોમાંથી ક્યારેક ક્યારેક પસાર થઈએ તો આ આ બધો નજારો જે છે પૃથ્વીનો તેમાંથી એ એનાથી આપણે મતલબ એ અનુભવ કરવો જોઈએ એમ કે હોય ને કે કુવામાંના દેડ કા બનીને ના રહેવું જોઈએ માણસે
એકદમ સચી વાત, આપણને અલગ અલગ જગ્યા પર જતા રહેવું જોઈએ, અ જેમ હિલ સેશન પર જઈએ કે પછી ખેતરમાં ક્યારેક આપણે ત્યાંથી પસાર થતા હોય તો ત્યા આપડે જોઈએ તો એવ અલગ અલગ અનુભવ કરતા રે વું જોઈએ, આપણને અલગ અલગ જગ્યા પર જઈએ તો આપણને ઘણું બધુ શીખવા મળે છે, બધી જ જગ્યાએ આપણને કઈ નવું શીખીએ છે, તો દરેક જગ્યા પર આપણને જતા રહેવું જોઈએ, એનો અનુભવ કર કરતા રહેવું જોઈએ અને કઈક નવું નવું સીખતા રેવું જોઈએ, એક જ જગ્યા પર બેસીને તો આપણે જીવનમાં કઈજ નઈ શીખી શકીએ અને કઈક આપણને નથી આ આ આ આવડી કઈક નવું નવું આપણને ન મવા નવા નવી જગ્યાઆપે જવુ જોઈએ, નવા લોકોથી મડવુ જોઈએ, નવાનવા નવા લોકોથી વાતચીત કરતા રેવુ જોઈએ, જેનાથી આપણને ઘણુ બધુ જ્ઞાન મલે અને આપણને આપણને જીવનમાં ઘણા અનુભવો થાય છે. તો એના માટે મુસાફરી બહુ જ જરૂરી છે, તો અલગ અલગ અલગ જગ્યા પર જતા હોવું જોઈએ અને પછી બીચ પર જઈએ તો ત્યાં પણ આપણને એક બહુ શાંતિ મળે આપણને ગરમીના દિવસોમાં ઘણી મજા પણ આવે, તો એવી રીતના અલગ અલગ મોસમના હિસાબો અલગ અલગ જગ્યા પર જ તા રેવુ જોઈએ.
સાચી વાત છે તમારી અને દરેક મુસાફરીમાં તમે ક્યારેક ક્યારેક ઘણા બધા લોકોને મળો, જે તમારા જીવનનો ક્યારેક ક્યારેક કોઈ ભાગ પણ બની જાય છે, અમુક કો કોઈ નવા મિત્રો પણ બની જાય છે, પછી અમુક જગ્યાએ જાઓ તો ત્યાં કોઈ ધાર્મિક સ્થળે જાઓ તો કોઈ સાધુ સંતને મળો, એમની પાસેથી કંઈક નવી વાતો શીખવા મળે, પછી કોઈ ઐતિહાસિક કે એવા સ્થળે તમે જાઓ તો ત્યાં જે પેલાં ગાઈડ હોય એ તમને કંઈક બાબત જણાવે, તો તમને ના ખબર હોય એ એ સ્થળ વિશેની માહિતી એ માહિ થી પણ તમને કંઈક નવી જાણવા મળે કે હા આ જગ્યાએ પહેલાં કંઈક આવું થયું હતું, આ આ જગ્યા પર આપણો કંઈક ઇતિહાસ હતો આપણા દેશનો કે પછી કોઈ પણ વ્યક્તિનો, તે એ બધું નવી નવી વસ્તુઓ જાણવા મળે અને આપણા અ દેશમાં તો એવી કેટ ટલી બધી જગ્યાઓ છે કે એમ કહેવાય ને કે તમે કેટલો પણ ફરી લો પણ જગ્યા નઈ ખૂટે, તમારી મુસાફરી ક્યારેય નીકળતી કે એટલી બધી જગ્યા છે
હા એ એકદમ ખરી વાત કરી તમે કે ભઈ એટલી બધી જગ્યા ક્યા જગ્યા થાય કે હા બધી જગ્યાએ જવાનું થઈ ગ્યુ, આપણને નવી નવી. જતા રેવુ જોઈએ અને એના અનુભવો કરતા રેવા જોઈએ તો હિલ સ્ટેશન પર પછી આ મોસમ મા પણ આપ કે આવુ આપણને જેમ કે લોનાવલા છે આવે તો પર પણ જવું જોઈએ
હા સાચી વાત છે અને અમુક જગ્યાએ તો જેમ કે કેરળમાં છે તો ત્યાં કોફીના ખેતરો છે, પછી સ્ટ્રોબેરીના ખેતરો છે, તો અમુક જે વસ્તુ આપણે ના જોઈ હોય ને એ પણ આપણને ત્યાં જોવા મળે તો આપણને ખૂબ રમણીય લાગે પછી તમે ક આસામ બાજુ જાઓ તો ત્યાં પણ જે આખા નીચાણવાળા ઢાળવાળા જે ખેતરો છે એ કુદરતી સૌંદર્ય તમને આ બાજુ જોવા ના મળે, તો તમે એવા વિસ્તારમાં જાવ તો ત્યાં પણ તમને એવું લાગે કે હા અમે મતલબ આ વસ્તુ તો આપણે આજ સુધી જોઈ થી એ એવી રચના થી એ લોકો ખે તી કરતા હોય, ઘણી જગ્યાએ તો એવી જગ્યાએ પણ ફરવાથી આપણને ઘણું બધું નોલેજ મળે, ઘણું બધું જાણવા મળે અને કઈક નવી વસ્તુ તું જોવા મળે ખાસ કરીને, તો જે આપણા મનને પ્રભાવિત વેળ જાય છે.
હા, એતો છે. એવી જગ્યા પણ અલગ અલગ જગ્યા પર એ એ આસામ છે કે પછી તો કેટલી જગ્યા છે આપણે આપ અહિયાં જો આપણા દેશમાં પણ એટલી બધી જગ્યા ઓ છે, કેટલી સુંદર સુંદર જગ્યાઓ છે કે આપણે અલગ અલગ જગ્યા મુસાફરી કરતા રહેવું જોઈએ ને એનો આનંદ લેતા રહેવું જોઈએ અને ઘણું બધું શીખતા રહેવું જોઈએ જીવનમાં એ બહ જરૂરી છે, તો મુસાફરી એ ઘણું બધું આપણને શીખવાડે છે, એનાથી આપણને આપણે લોકોથી પણ ઓળખાણ થાય છે. ઘણા બધા લોકો આપડા જીવનનો એક ભાગ બની જય છે મુસાફરી દરમિયાન તો એ બહ જરૂરી છે, તો મુસાફરી આપણને આપડા પરિવાર કે મિત્ર કે કોઈ પણ કોઈની જોડે ફરતા રહેવું જોઈએ અને અલગ અલગ જગ્યા પર જતું રહેવું જોઈએ. કઈ ન કેટલી બધી માહિતી મળી ગઈ તમારી જોડે વાત કરીને અહ અને બહુ મજા પણ આવ્યો, કેટલી જાણકારી પણ મળી
હા, હા, એટલેજ આપડે એકબીજા સાથે વાતો કરીએ તો અમુક જે જગ્યાઓ છે ના ખબર હોય એ આપણને જાણવા મળે, પછી અમુક વાર તો ક્યારેક ક્યારેક રણો છે આપણા દેશમાં, જેમ કે આપડા શું કેહેવાય કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે. તો એની બી એક અલગ જ સુંદરતા છે ત્યાંના ઉટ ત્યાંની ઊંટ ની સવારી આતો આ બધું આપણને આ બાજુ જોવા ના મળે. તો ચાલો ત્યારે આપડે પણ ક્યારેક મુસાફ રી ગોઠવીસું
હા પાક ચાલો પછી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ.
અચ